હલો.
હલો
હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ હું મજામાં. તમે કેમ છો? તમારા બેકગ્રાઉન્ડ માંથી બહુ બધો અવાજ આવે છે. હા તો આજે આપડે કેવું કે એ આજનો ટોપિક આપડો કેવો કે આપડે પ પૈસા બ ચાવા જોઈએ અને જે પૈસા ખર્ચવા વિશે છે એના ઉપર આપણે વાત કરીશું.
હા હા ચોક્કસ હા
તો પૈસા આપણા જીવનનો કે હલો હલો
હા હા હલો હા આવે છે અવજ
હા તમારો અવાજ આવે છે. તો હા તમારો અવાજ આવે છે. હલો
હમ્મ. હા હા બોલો બોલો
હા તો હું એમ કહું છું કે પૈસા જે છે ને આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેમ કે ખોરાક માટે કપડાં માટે ઘર માટે શિક્ષણ માટે મુસાફરી માટે કે સારવાર માટે જેવી લગભગ જે જરૂર દરેક જરૂરિયાત વસ્તુ ઓ માટે કેવું કે પૈસા અત્યારે જરૂરી છે. પૈસા કમાવવા પૂરતા નથી પણ પૈસાનો કેવી રીતે ખર્ચ અને કેવી રીતે બચાવ કરવો તે પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે.
હા સાચી વાત છે. અ આપડે જે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે પૈસા વગર નું આપણું જીવન બિલકુલ અશક્ત કે છે. તો આપણને ખબર છે કે આપણે ધરે. કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે. કે પછી કઈ પણ જગ્યાએ પૈસાની સૌથી પેલા જરૂર પડે છે. તો આપણે એટલું જ પેલા શીખવું જોઈએ કે આપણે પૈસા બચાવવા અને પૈસા ખર્ચવા એના વચ્ચે આપણે સંતુલન રાખવું જોઈએ. અત્યારે ઘણી વખત લોકો શું કરે છે કે છોકરાઓ હોય તો એ લોકો ખર્ચો કરવામાં ખર્ચો કરવામાં બિલકુલ ધ્યાન નથી રાખતા. પછી એ લોકોને અ ખૂબ પ્રોબ્લેમ થઈ જાય છે.
હા તમારી વાત સાચી છે અત્યારેના જમાનામાં લોકો. કેવું કે ખોટો ખર્ચો બઉ કરે છે. પણ એમને એ નથી ખબર પડતી કે ખોટો ખર્ચો કરવો એના કરતાં હું મારા પૈસા બચાવવું તો એ મને ભવિષ્યમાં જ કામ આવવાના છે. તો કેવું કે આપણે. હરેક મહિના એ થોડાક થોડાક પૈસા બચાવીએ. તો એ ભવિષ્ય માટે કેવું કે આપણને કઈક એવી જરૂરી વસ્તુ જોઈતી હોય તો એના માટે કામમાં આવે જો આપણેે પૈસા બચાવેલા. ના હોય તો. અને કેવું કે ઘણી વાર કે ઘરની વસ્તુ ખરીદવી હોય. કે બાળકોના ફીઝ માટે પણ જો આપળે પૈસા બચાવ્યા હોય. તો એ આપણને કામમાં આવે છે આગળ જતા
હા સેવિંગ મનીમાં એ બરાબર છે પણ એમાં. અત્યારે આપણે જોઈએ છીએ તો ઘણી રીતે બેંકમાં. લોકો સેવિંગ કરતા હોય છે. ઘણા લોકો આ પોસ્ટમાં કરતા હોય છે. અને હમણાં તો આ બધું કેવું કે. આ નવું નીકળ્યું છે બધું એસઆઈપી ને શેરબજાર ને. તો આ એસઆઈપી. માં મને વધારે ખબર નથી પડતી તો શું તમને એમાં ખબર પડે છે એસઆઈપીમાં કેવી રીતે. તે રોકાણ કરે.
ના મને પણ એટલી બધી ખબર નથી પડતી પણ હું કેવું કે એસઆઈ. પી કરું છું એમાં હર મહિને આપણે. થોડાક પૈસા એમાં આપણે. અ આપા પડે ને આપળે જ્યારે જરૂર હોય તો એ પૈસા. આપણને જે માર્કેટ વેલ્યુ હોય એ પ્રમાણે આપણને મળે છે.
હ હ કાન કે અત્યારે હું બો બધા અ પાસેથી એવું સાંભળું. ચુ કે એસ આઈ પી કરે છે એસ આઈ પી કરે છે પણ મને એમાં સમજ નથી. પળતી એટલે આ તમને પૂછી લીધું. અ બાકી તો આપણને તો એટલું ખબર છે કે હા બેંકમાં લોકો. અ એફ ડી કરતા હોય છે કે એવું બધું કરતા હોય છે દેવ. હ પોસ્ટમાં આર ડી કરતા હોય એ બધું થોડું થોડું મને ખબર છે. પણ આવી રીતે એ સેવિંગ કરે તો બો સારી વાત છે.
હા તમારી વાત સાચી છે. કે આપળે પૈસા બચાવા જોઈએ અત્યારે પૈસા બચાવા માટે ઘણી બધા. પ્રકારની રીત છે જેમ કે બેંકમાં ખાતું ખોલવામાં આવે છે. ફિક્સ ડિપોઝિટ કરે ઘણા લોકો, પછી રિકરિંગ ડિપોઝિટ કરે. કા તો અન્ય ઘણી સુરક્ષિત અ રીતે રોકાણ વિશે લોકો વિચાર કરતા હોય છે અને આપળે કેવું કે બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ એ અને બિનજરૂરી ખર્ચમાં અ ઘણા લો કો કેવા કે દેખાડવા માટે ખર્ચ કરે છે.
હા એ સાચી વાત છે એવો ખર્ચો ટાળવો જોઈએ. પણ આપળે કે જ્યાં જરૂરી હોય ત્યાં આપળે અ મની અથવા પૈસા વાપરવા પણ જોઈએ જો જીવનમાં આપણને કેવું ખોરાક છે, કપડા છે, શિક્ષણ, દવાઓ અને અન્ય ઘણી બધી એવી ચીજવસ્તુ હોય છે જેના માટે આપળે પૈસા ખર્ચવા જ પડે છે એમાં આપળે કાઈ પણ અ એમાં કઈ એમાં ચાલે જ નય જો એ ખર્ચો ન કરીએ ને તો આપણને મુશ્કિલી આપળે જો આપળે ખોરાક ખાવા માટે તો આપળે જોઈએ જ તો એના માટે તો આપળે એ પૈસા વાપરવા જ જોઈએ તો આપણને કપડાં પણ જોઈતા જ હોય તો એના માટે તો આપળે પૈસા ખર્ચવા જ પડે છે તો બાળકોને શિક્ષણમાં પણ આપણને ખબર છે કે અત્યારે આપળે જોઈએ છીએ કે બાળકોના શિક્ષણમાં કેટલો બધો ખર્ચો થઈ જાય છે કે ભઈ એ લોકોની ફીઝ હોય છે, પછી આપળે બસથી આવ જા કરતા હોય તો એના એમાં આપણને ખર્ચ લાગે છે તે ઉપરાંત એ લોકોને ટ્યુશન હોય છે તો એ ઉપરાંત ના યુનિફોર્મ ચોપડા તો ઘણો બધો ખર્ચ જો થઈ શકે છે ને એ કરવો પણ પડે છે
હા તમારી વાત સાચી છે પણ કેવું કે આપળે જે બિન જરૂરી ખર્ચ છે એ ટાળવો જોઈએ જેમ કે કે જરૂર ન હોવા છતાં નવાં કપડાં મોંઘા મોબાઈલ અથવા બ્રાન્ડેડ વસ્તુ વસ્તુઓ લોકો ખરેદે ખરીદે છે. જે કેવું કે આજકાલ એક ફેશન બની ગઈ છે કે ભઈ સામે વાળા એ નવા કપડાં લીધા છે તો પણ હું એનાથી સારા એવા કપડાં લઈશ એને લીધે કેવું કે અ આપળા પૈસાનો પણ બગાડ થાય છે અને જયારે આપણને અ જરૂર હોય પૈસાની ત્યારે આપળી પાસે પૈસા પણ નથી હોતા ને આ આદતો આપણને બગાડે પણ છે જે બિનજરૂરી ખર્ચ કરવાની આદત છે આપળી એ
હા ઈજ આટલે અ આપળે કેવું કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ એ એ પણ નાની ઉંમર થી જ બચત કરવાની ટેવ પાડવી જોઈએ ને આપળે જે પેરેન્ટ્સ હોય એ લોકો એ એને શીખવવું જોઈએ કે જય્યારે એ લોકો લોકોને આપણે પોકેટ મની આપતા હોય ને તો એમાંથી એને એવું શીખવવાનું કે ભાઈ તારે આમાંથી થોડાક પૈસા બચાવવાના તો એ ખાસ કરીને અ જે પેરેન્ટ્સ હોય એજને શીખવી શકે છે તો જો એને પહેલે થી જ આપણે એવું શીખવીએ ને તો એ આગળ જતા પછી એવું જ શીખે છે અને જયારે નોકરી કરે કે પછી પોતાનો કોઈ બિઝનેસ કરે તો પછી એને ત્યારે એને શીખવવું નથી પડતું કે હા જાતે જ પછી શીખી જાય કે હા આપણે બચત કરવી જોઈએ તો બચતના ફાયદા એ છે કે ભાઈ ચાલો કે આપણું ભવિષ્ય સુરક્ષિત બને છે
મુશ્કેલીઓ હોય આવે અચાનક તો આપણને મદદ મળી શકે છે. તો આવું બધું પછી આપડે કેવું આપણા સપનાઓ પણ હોય છે કે ઘર લેવાનું કાર લેવાની છે. તો પછી એ એ માટે આપણેે બચત કરેલી હોય તો આપણાથી લઈ શકાય
વાત સાચી છે તમારી ને આજનો તો કેવો કે ડિજિટલ યુગ છે તો આજે યુપીઆઈ છે ડેબિટ કાર્ડ છે અને ઓનલાઈન પેમેન્ટના કારણે પૈસા ખર્ચ કરવા ખૂબ જ સરળ બન્યા છે પરંતુ સરળ પેમેન્ટ નો અર્થ એ નથી એ નથી કે આપણેે વધુ ખર્ચ કરવો જોઈએ દરેક ખર્ચ પહેલાં કેવું કે આપણે વિચારવું જોઈએ કે આ વસ્તુ મારે જરૂરી છે. કે નહીં અગર જરૂરી છે તો ખર્ચ કરવો જોઈએ અને જરૂરી નથી તો ખર્ચ આપણેે ન કરવો જોઈએ અને પૈસાની આ કેવી કે પૈસાનું સાચું મૂલ્ય તો જારે આપણે અ પૈસા અ કમાઈએ ત્યારે જ આપણને ખબર પડે છે કે એની પાછળ કેટલી મહેનત કરવી પડે છે આપડે તો આપડે પૈસાનો ખર્ચ ખાલી ખોટો ન કરવો જોઈએ
એકદમ સાચી વાત છે એટલે આમ જોઈએ તો આપણે નિયમિત બચત કરીએ તો ભવિષ્ય આપણું સુરક્ષિત બને છે. અને જો ખોટા ખર્ચા કરીએ તો આપણને જારે જરૂરી હોય ત્યારે આપણને કાંઈ મળતું નથી તો બસ આજનો આ ટોપિક ઉપર મને તમારી સાથે વાત કરવાની ખુબ મજા આવી તો આપડણે પાછા બીજા ટોપિક ઉપર પા ફરી પાછા મળીએ હા ચાલો રાખૂ
હા ઓકે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ